હવે
બસ આનંદ મંગળ.
એમ.
હવ.
હા.
હા. કેવું કર કોઈ પણ ર હંમેશા દસ વર્ષથી ભેગો રે પણ તો ડેલકેેટ ન કીધું આપણેે એક લાઈન પકડવાની એમ મફત થાય.
હમ.
તો તને સાધન નું ઠેઠ થી શું કીધું મેં. ત સાધન વિશે હવે એ કીધું કપલેટ જ તો લાઈસન્સ લાઈસન્સ કરવા કહેવામાં કહેવામાં આ ચાર થી પોંચ વર્ષ થઇ ગયા મને.
ના તું અત્યારે ખોડું નઈ અત્યારે હાલમાં તો કે તારા આટલું કોઈ એ વસ્તુ ન મગજ તારો ઘરે હતા ત કોઈ કોત નહી બધા કેતા એતા રીતે ધંધામાં જ.
ના ના એ તો
એમ જેમને મહિનો ભરી એમને જે એમને મહિનો ભરી એટલે તને કોઈ બીધો ધંધો
હા.
હા એટલે દીધા ને એ કીધું તને સાધન ઇન્ટ્રીસ હતો તો તંદ ત્યારે બીજા બધાને ગોળ મારા સાધન વિશેમાં જ પરી જવાનો તેમ.
હું કમકત છું પણ બધો ક્ષામાં જાય નહને બધું વખેડા ગયું પછી
એટખો આપડા ચા એટલી મૂડી થાય તો આપડ ધંધો ખુશ થય ઘરનો ફર ખબર રોડા ધીરે ધીરે ધીરે ધીરે અત્યારે ગમમે ત તો મેને કીધ ખરાબ ભગવાન કીધું લાઈસન્સ હોત ને તો હું એ ગમે તે મને ભગવાને ડ્રાઈવિમાં ગમે તે સર્ટ કરી દીધો હતો.
હા, તો હમું ઉપરથી ડારેક આ તમે કરો હુ બોલા તાર ગ્રુપ વાળ હુ ફોન કરોત પોપટભાઈ કેમ છો મને કે એક જગ્યા કરી આપીન હું આવું, આ ધારે પૂદા દાળા એ ભગવાન આયા એ હમુ હમુ તને ઈ હમે પૂહે એમ.
અરે હા કોતો શેટેને ગાડી ઉપર જ પાવ તોય જો પણ પાસે
અરે ઈ તો બધું તને કીધું તો ત તને કીધું મેં કીધું પડ્યું પાઠ મેલે કેવા તમા મોણસર્યો કે ને એક પેનો વક કરી પહેરી જાય.
હમ.
હાલાયા કરે એમ.
હમ્મ, એ તો મને
હા.
ધીરે ધીરે ધીરે પર બધું થાય પણ મારું એક કરશું તો સાજ પાછ હુંજ કર્યો વાત છે આમાં ધંધા કરતા નો ફા બીજે કોક લોન પણ
અરે તું ઈ ચાલુ ગોડા ચાલુ નોકરી માં ત્યારે તો કોણ કીધું ભ ને ચાર પો પો ભન લ બધ તો તારે પોચ વર્ષ. લાયસન્સ દો હતા એસટીમાં લે હતા સરકારને અંદ લે હતા. હા, પોંચ વર્ષ નો ધોનો ડ્રાઈવર હોય કે નહી?
હોય.
હા પણ અરે બાર પાસ વગેરે લે એન્ટ્રી દે હતા અંગુઠા હતા. આપડે ફો કરાઈ દો શું કેતા તા? પાંચ વર્ષનો ડ્રાઈવર હોય
હું કુ ડાઈવર નો એસીમ તો લે ડ્રાઈવર નો છો ભણ તરને જરૂર છે.
હા હા એટલે એને ના આઠ પાંચ સુધી લે રે પણ પોચ વર્ષ નો રો ન દું એમાં. અત્યાર નવો તો બાર પાસ લેરે.
લાયસન્સ કમ્પ્લીટ જોએ અને પાંચ વર્ષ નો જૂનો ડ્રાઈવર હોય કે નહી એને આઠ પાંચ મળલે હે.
હમ્મ અરે ઈ હોય ને હવે ઈ ના હો અરે ના હોય તો કોઈ સ્કૂલ બસોમાં લેરા ને
હા આ તો આપડે સ્કૂલ બસમાંય તો ધોડે સ્કૂલ બસ માં મિની સિટી બસ એમાં મિની બસ માં જોડાવે બધા ની અંદર જોડાવે એમાં એ હા અત્યા બધી જગ્યા હોય છે પણ આપડે એક અંદર કીધું તે કોઈ વસ્તુ જો ન ધ્યાનો બધું આ આવડો ઓવળો ઘડાયો. અને અભી લાયસન નો તો કરે.
લાયશ ને કરો વધી જ હવાડે થડી જયા બધુંધું હવા હોને પછ બધા ઘરે ઘરેને ધંધા પડે પૈસા મળે ને પછ વધાર્યું છે પછ શું નઈ શું કાલી ઉલે કેમ થ ને ઉલું કેમ થાય ને. દોહમાં પહી જાય દોહની ઉ લે દો દોહની લાઈન બાર
પણ ઈ બેઠા ચેમ કેમ હે ખબર હે ઈ તને ચીમ ચીમ તને તાય પડ્યો. તને પહી ઓપ્શન જાણવા મળે? મોટો તારે મોટો તો તારે ગ્રુફ હતો.
ગુરુપ ઈ તો આર્ય, ગરુપ તો
કર એમ ના કીધું કે પો પણ મો આમાં ઉભર તો આ ગમે કોઈક ધંધો કર તારેલે પુ પે ભાઈ કશો કરો તો ખાવાોડટ લખા ભાઈ. પણ એમ ના પૂછ્યું કે બહ પણ તારે જિંદગી હવે કાઢવાની તો ધંધો કરો કોશ કર્યો એ ત મો ગ્રુપ ભલે બનાવ્યો પણ તને એમાં સા સા સપોર્ટ દવાળા છેટલા ગુ વાળા એ તમને તો કે?
શપર્ટ શું થાય બધા એ કર કોઈ ભારતો જ નહી. મે લાયો દોઢીર મળ તો એ આજ ખો હવા કાલ ની વાત કલે
અલે બા ઈ જ ધાર ક તો તમે નવી ઉછરતો પણ અમમે કેવ હતો કે અને ભેગો અત્યારે તને હવે મેં કહ્યું હવે ધીરે ધી તને અધી્યવસ્ચ ખર પડશે કે ટપમ ટપા જેટલી જિંદગી જી અને હવે જિંદગીવી તું મને ગાઢવી એમ.
ના ના એ એ મળી ર વેલી બાર મહિને બે વર થી તો જિંદગી નનો અનુભતો મળે રહ્યો પણ વિ હારવા છે. બરોબર ઈજ હવે અમા મા તબીલું રેડી લ ને એટલો છો ના બે ઘરે બેઠે તો
હા ઈ તો વેરે ભગવાન મેરબ ત હળ હો એટલેરે તો કોમ કરી જોઈએ તોમેમેમે રોડા સડતા ગોડા હ. હમ.
એટલે કોને એતો તો એ મને હે હવે તો દૂધ એ વારમ કો ખું છોહાય એટ હવે દૂધ કટી ગયું હવે એ ચોમાસું આવશે એટલે હવેરી ગાયલ આવશે એક બે
હા.
એ લોકોક વધારે મળશે એ એ બીજ ને ખોડો તો અમે ખોડો તો તો ખોડો બારી રબો ચો રહી કેવો છે લાગતો છે ને હવે એના
ખોડા ક ભલે પણ ખોડા ને ખોડાનું કક હી ખોડાને તું નીમુંને તાર ભલે તને બહુ લાગતો ભ ખોડાં તો ગમે ત મેલે જ નઈ
હમ
તો એને અડથણુંથી લાગતુ એમ
હમ હમ
એને શું થાય કે ઘરે વધારે જો અત્યારે કોઈ વસ્તુ જો એને તો ગમે હતી અત્યારે મેંને ક ગમેતી વસ્તુ બોલે કે હવે આ તને મેં ના કહ ઉઠી બેસીને એક જ ગાડીનો ઇન્ટરેસ્ટ હતો તારે બધા ના ડ્રાઈવર ઈ બેને ત કીધુંને તો કીધ હ ઢલીક લાયસસ વાળો કર તો તને ઇન્ટરેસ્ટ વધારે
હમ
તો અત પાંચ વર્ષ લ થઈ ગો એ મનોજ ગ ત કર એટલેેહ કો ખોડો બધ તમારે કોમે ગમે તે રાખો ને ભલે
હમ
સેટા હ બ બે સેટું મે લાગે કોડાને
હ ભાષા ગુજરાતી હોવ નવી હ
પણ બીજું એ તો આપણી ભાષા તો થોડા ચ એટલી આપડી ભા ખૂબ જોરડીશા મારે દિા ઉપરા આવતી
નથી આવતીું એટલે કોણ એ મારે ચા વધારે અધ હોય તો
પાલનપુર થી ઓરાાર ને હવે વિચાર કર શુદધ ગુજરાતી તો પાલનપુરી ર
હય
ઓ પહેર્યા નહ નથી તો કો ગુજરાતી નથી મરાઠ મંદિર રાખતો ન એમાં બેઠા વસવાંગા ભગવને આપડે વસવાંગા ના હતા રાજસ્થાની તોને રાજસ્થાન ને બધે ભણાય રે
રાજસ્થાનની બધ બોળ
ઓપ દ હોપર તરખ ગુજરાતી ઓ શુદ્ ગુજરાતી પાલનપુરનીધ
હમ
હવે એનેને આપડે અત્યારે તમે બોલો ને તો એને ન આપડે આસમાન નો ફરાક
રાત દિ ન આસવાનો ફરક જ છે ને કોઈ
એક ભાથી ફળ ગ ના ના બનાટો પૂર વા ફરાવા
તો વાવ થરા દ હ ભ નો ભ આપે નો ભધી
હા નોઢુંકી ભાષા પડે પ નઈ ગુજરાતી માં નઈ મરાઠી માં નઈ હિન્દી માં નઈ મારવાડીમાં
મારવાનું બધા મિક્સમાં કોઈ સમમે મેથી બ રલ થઈ મારા
અરે હય ગુજરાતી અમુક અમુક ગુજરાતી હોય ને ગુથ ખાઈ કે તમે શું બોલો... મને ક તમે ગુજરાતી હિન્દી અલ બાપું કીધું ગુજ મને ખબર છે પણ અરી ભા કધું પ્યોર ગુજરાતી નથી તો મને મે અમ ભ કીધું અમે મારે કહો ભલે બીધું કું એ ભણતર હતો એટલે કીધું આવી વાજને કીધું- હા
હમ કરવું પડે તાર મેળ આવે હ ભાષા આપડે એલી એટલે કીધ ધંધા તમારે બટું કર વગર તો કો છે એની
તમારી બાજુ બાજુ દુક રા રા દુકાન જ સ્ટેશન માર્ક ત મારે નહેરીો
તો અત્યારે દુકાનો શોપિંગ બને ચટલી ન પણ મારા
ના ના એટલે હવે હવે તો ખરી લેને તન તદી કોઈને ખરીદી કરે દ તો પલટવાડ
ના ના કોઈ એ ન
હા બે રપિયાઈને બુડા માં દાીને દુાન કરી બેસી દેવાનો હતો
અત્યારે હા નહીં તો અમા માશરી શોપિંગ દુકાન છે એટલે બને ખબર વેરી અ દુકોનો દસ બની જયા હાવ નહી તો દોઢસો દુકોનો બને દોઢસો
હા અમારે પેલા શનવા નથી લાઈન ભરાય છે ઠેર વધરોડ થી કરી
અત્યારે અમ નિમ હે અત્યારે સ મહ ને બધી વસ્તુ મળી એમ. હવે હે ગમે તે કરી તમે તમે કોને એઈ વસ્તુ મહાવરી મળે ના મળે એવુ કોઈ નય ઓનલાઈન વાળા ત્રણ ચાર જણા મોબાઈલ વાળા ત્રણ ચાર દણા બાલકપા વાળા ચાર થી પાંચ છ દણા. હોલસેલની દુકાનો ત્રણ ચાર ધણા બની જી
બોલો.
હમ. રાતના તમારે અગિયાર બાર એક બે વાજે આવે ને તો તમારે જે વસ્તુને રાતના દુકાનો ખોલવામાં આવશે ની. હવે તો ચા ની હોટલ કશો બી નાસ્તા બાસ્તા ની રાત ન એક બે વાજે આખી રાત ચાલુ હોય હવે તો હોટલો બની ગઈ બે
લ્યો. તોપડા હવે ઓપડા લાયક કોઈ ઓપ્શન ખરો કે નહીં તમારે ધંધા તમારા લાયક જો અ ધંધો કરાવો અહીંયા
અમ તો મારે કોણ ઓપ્શન ઓપ્શન તો શું રબારી બાકી એમ રાખે છે ઓપ્શન થ ધંધા થા લે નઈ બીજા ાર ઓપ્શન પણ મારો બેટા કોઈ બાકી થઈ જાય વસ્તુ ને.
એક.
કરિયા નું દુકાન કોઈ રબારીને મોટ કરિયાની દુકાન ઓછી વનવે ચાલે પણ હોય તો બધા બાકી સીર નધી હવે શું કરું
અમારે મેન તો તકલીફ છે અમારે તુ નેમને ટક્ટર લબોમાં આપમે બેઢલા સુધીનેમારે. ટટેક્ટર ટટેક્ટર ન બિલ થા અમને લગભગ.
તોય તો ટેક્ટર ટેક્ટરમાં તો તરી મજૂરી લઈ બે હતો્ ટેક્ટર લાવ.
માતા ન જો આરામથી હાલ ના જો ને તો જો ભડે ટ્રેક્ટરોલોને. એક પચી એક લુડો વાળો ભેગો ફરતો હોયને તો દાડા ને ચાર હજાર પાંચ હજાર રૂપિયા ખમાતા હજાર. પંદરસો રૂપિયા ડીઝલમાં
હા ભાઈ ઈ તો હવે ઓપ્શનીખા ટ્રેક્ટર વાળો તમારા ગમે એમને તો લાવે તો
હોય ઘણું ડેમ ટક્ટર ટોલો. લાવા તો બીજા ભેગ ગમે લુડર વાળા ભેગ ઘણા છે ડેમને.
એમ.
એ બીજા શંકરરો તે દી કેને ત ક લાય વ ન ત એમાં કાકાને કીધું ત. હે શંકરા પાક ધિરણ મળી તો ત દિ વ મેળ આવી જ રાછો પોતે ટ્રેક્ટર.
હા.
ટોલો ન ટ્રેક્ટર બધું દોઢ લાખમાં તૈયાર હતો પણ પતા ઠંકા જવા દોઢ લેવા દોઢ લેવા. કદી લેતાય નને અમે તો કદી આજ સુધી લેતા નથી ને ઈડ લીધો ના આવ્યો હવે બધ રવા જીધું.
છોખા છોલે ચ્યોં લેવાજે તો ડોઢ.
માતા ન દોઢ ગુગરને દોઢ લેવા જ્યયો છે હતા.
હવ એ તાર બારમાં કડે.
ઓ અ તે દિવરે લીધ ને શંકર તૈયાર હતા અમેંકર બધા પણ હોય. તે દી દોઢ હા ના હા ચ તે દી લાઈ રહ્યો હવે તો નવું થઈ ગયો ને બધું થઈ ગયો ને પણ કે. જબ્બર આપશે ટેક્ટર હતો આ ટેક્ટર અમારા મોમા લગભગ ત્રણ વર્ષથી હધી. ટ્રેક્ટર બીજે નુ હકામો હતો ડીઝલ હાટી ને એવું લાવો ને તોય નહીં થીયુવ ઠાંકરાને ખાલી. કોઈ એડ જ છેડ બી વાવે ને તો ઠાકરા ની પચાસાઇઠ હજાર ઠાકરો મોગે છે માર જેમ જેમ ઉતારો આપતો ટ્રેક્ટર ન બિલોગમાં છે એમ.
હમ હમ.
હઉ ટ્રેક્ટર વાળા એ નવ શો રપિયા કલાખે
તો વડાજી બધા કર ખલાસીભાઈ કરાવ કરાવ નકર ફર કોઈને માતા ન નામ લઈ દઉ. ટેક્ટર લાવરો ટેકટર ટોલૂ ભાડ જોઈ ઈ તો કર
લુડ બીગ જ તારે એ કમવાણી તો છે પણ સીઝનમ તો ફૂલ કમાણી
ઘરમા જ ને ઘરનું થઈ રહ એટે મજુરી માં ટ્રેક્ટર લઈને.
હ ઈ થરા ઈ કર હે લાસન્સ ઘટાડોને સોલાર વા